હલો
હલો કેમ છો બેન
મજામાં
ઓહ ઘણા વાર પછી તમારા સાથે વાત થઈ છે
હમ હમ
મેં શું કતી હતી મેં આજે છે ને એક વિચાર આવતો હતો કે આપણા અહીંયા દેશમાં કેટલા બધા અ વડીલો છે જે એ લોકો એ લોકોની જીવન કેવી રીતના વિતાવતા હશે એમ વિચારતી હતી કે આપણે તો હમણાં યુવા અવસ્થામાં છે આપણે વડીલ થશું તો આવી રીતના જવ શું કે કે કે મેં જોયું છે કે આપણા દેશમાં અમુક એવા ઘર છે જ્યાં એ લોકો એકલા રહે છે કે એક કોઈ એકલી વૃદ્ધ હોય યા તો વૃદ્ધા હોય એ લોકો એકલા એક કેલા રેહ છે યા તો ડોસા હોય એકદમ જ એ લોકોની ઉંમર થઈ ગ હોય તો પણ એ લોકો એકલા રહે છે એટલે મેં કેટલું બધું જોયું છે કોઈ જગ્યાએ એ લોકો આટલા મોટા ઘરમાં બી એકલા રહેતા હોય કોઈ ફ્લેટમાં એકલા રહેતા હોય ને કોઈક તો એવું થાય છે કે આપણેે એ લોકોને એમ લાગે છે કે ઘરમાં હવે બુજુર્ગોની શું જરૂર છે એ લોકો તો એકદમ ડોસા થઈ ગયા છે એ લોકો આપણા શું કામના તો એ લોકો તો શું કરે છે એ લોકોને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે તો આ સાવ જ ખોટું મને એમ લાય તો આપણે જ્યારે ડોસા થશું તો આપડા છોકરાઓ બી આપણે આપણા સાથે એવું જ કરશે કે
હા મતલબ આપણેે જે કરશું તે જ આપણને મળશે કારણ કે કુદરત ના નિયમ છે કે જેવું વાવીએ એવું જ આપણને મળે કારણ કે આપડા છોકરા આપણને જોતા હોય કે આપણે આપડા વડીલો સામે કેવો વ્યવહાર કરીએ છેએ એ લોકો એવો વ્યવહાર આપણી સાથે કરશે અને હવે સિનિયર સિટીઝનમાં તો કેવું હોય કે અગર એ લોકો પ્લાનિંગ સાથે જો જીવે કેમકે આજના છોકરાઓનું કેવું હોય કે જેની પાસે બધી જ વસ્તુઓ હોય મતલબ એ જે સિનિયર સિટીઝન લોકોએ પ્લાનિંગ કર્યું હોય ફોર એક્ઝામ્પલ કે એ લોકો જયારે જોબ કરતા હોય યંગ એજમાં ત્યારે ઘણા પ્લાનિંગ વાઈઝથી અમુક વીમા છે પછી પેન્શન યોજના છે આવું બધું એ લોકો એ સરસ રીતે પ્લાનિંગ કર્યું હોય તો એ લોકો કામવાળી રાખીને પણ પોતાનું જીવન સારી રીતે વિતાવી શકે એવા લોકોને પણ મેં જોયા છે મારા જ ઘરમાં હું વાત કરું તો મારા જે સસરા છે એ સિક્સટી એટ એમની એજ હશે પણ એમનું બધું પ્લાનિંગ એમની પાસે એટલે ખુબ જ એકદમ આત્મ સન્માન થી પોતાનું જીવન જીવી શકે અને કોઈની પાસે હાથ લંબાવવો નહીં પડે પછી કામ માટે કોઈને કેવું નહીં પડે કોઈ પણ વ્યક્તિ કોઈ કામવાળી પાસે કઈ બી રીતે કામ કરાવી શકે એવા લોકોને પણ મેં જોયા છે એટલે આના માટે હવે એવા લોકો પરથી આપણે શીખવું જોઈએ કે આપણે આપડી જે યંગ એજ છે એમાં જ જો આપણે વ્યવસ્થિત પ્લાનિંગ કરી લઈએ અને તો કદાચ આપણે પણ આવી સારી રીતે જીવી શકીએ એટલે મને એવું લાગે કારણ કે આજને આજે કોઈ કોઈની સેવા કરતા જ નથી આપણે જોઈએ કે છોકરો મોટો થાય અને લગ્ન કરે પછી એની જે વાઈફ આવે કે પોતાનો છોકરો હોય મતલબ મોટે ભાગે કરતા જ નથી નવ્વાણું સો માંથી કોઈ એક જ છોક એવો સારો હોય કે જે કરે છે અને મેં તો ઘણું એવું જોયું છે કે જે વૃદ્ધાશ્રમ છે ત્યાં મોટે ભાગે મૂકી આવે છે અને કેટલાક તો પોતાને મરજી થી બી ત્યાં આનંદથી રહે છે પોતાની રીતે પૈસા આપીને કે વટેવર આવું પણ જોયું છે આજના જમાનામાં તો તમારું શું કેવું છે કે આપડણે શું કરવું જોઈએ આપડે બી ડઢોસા તો થવાના જ ને
સાચું સાચું તમે જેવું કીધું ને કે આપણે આપણે જીવનમાં એકદમ સારી રીતના પ્લાનિંગ કરો તો આપણું વૃદ્ધ જીવન એકદમ સારું જાય પણ એના મને એવું લાગે કે એના કરતા એ તો આપણે કરવું જ જોઈએ પણ આપણે છોકરાઓ મોટા કરીએ એ લોકો મોટા થઈને એ લોકોની જોબ જોઈએ એ લોકો બીજા જગ્યાએ જોબ કરતા હોય તો આપણા સાથે એ તો નથી જ રહેવાના પણ આપણે એ લોકો પાસે એટલી આશા તો રાખી જ શકીએ કે આપણને એક સન્માન આપે એવી રીતના જેવ કે હવે મારા ઘરમાં મારા સાસુ છે તો હું મારો છોકરું એલો એને એટલું બધું એમ છે કે અગર મારી સાસુ ના હોય તો એને ગમતું નથી એને મારી સાસુ હંમેશા આખો દિવસ આખો દિવસ જોય હમણાં વચ્ચે છે ને થોડાક એ લોકો મીસ મે વેકેશન હતું ને તો મારી સાસુ થોડાક દિવસ મેં કીધું ચાલો તમે બી વેકેશન છે તો થોડાક દિવસ જઈ આવો તો મેં મારી નડદ ના ઘરે એમને મૂકી આવ્યા હતા તો મારો છોકરો કેવો કે ખોખો દિવસ હું જોબ કરું એટલે મારો છોકરો તો છે ને કે સાસુ પાસે જ રે તો એને બ એ બા વખતે એના બહુ જ પ્રતિ બહુ પ્રેમ છે પણ હવે મોટો થશે ને પછી આ પ્રેમ કેવું હશે તે આપણને નથી ખબર એટલે હું તો અત્યારથી એને શીખવું કે એ લોકોને કેટલી આપણે આ એ લોકોને કેટલી આશા હોય કે આપણે મોટા થઈને એ લોકોને સારી રીતના રાખશું ખવડાવશું એટલે એ બધું એ લોકોને આશા હોય તો હું એ લોકોને સન્માન કેવી રીતના કરું એ મેં બહુ સારી રીતના શીખવું છું પણ હવે છોકરાઓ સ્કૂલ જતા હોય એ લોકો અલગ અલગ છોકરાઓ સાથે મળતા હોય ને એટલે એનાથી એ લોકોના માનસિક પર કેવો અસર થત હોય એ આપણને નથી ખબર એટલે મોટા થઈને એ લોકો આપણે યા તો આપણા વડીલોને કેવી રીતના એ લોકો ઈજ્જત આપે તે આપણને નથી ખબર એટલે એ બધું તો આપણેે કે ને સમયનુંું બધું છે કે સમય પર છોડી દેવા પડે પણ હવે આજના જ વૃદ્ધાની આપણે વાત કરીએ તો મારા અહંયા છે ને એક ડોસા છે એ કમ સ કમ હમણાં સો વર્ષ ના થવાના પણ એના ઘરમાં એ એટલા ખુશ છે ને કે એના ઘરમાં એ લોકો આજુબાજુના કે એ લોકોના જ ઘરના બધા સભ્યો છે ને એ સારી રીતના રાખે છે તો એને એમ કેટલી ખુશી થાય કે એ એમના છોકરાના છોકરાના છોકરાઓ જોઈ દીધા એટલે એટલું તો આપણા આયુષ્ય નથી જ લાંબું પણ આપણે એટલું આશા રાખીએ કે આપણા છોકરાઓ આપણને સારી રીતના રાખે તો આપણી વૃદ્ધ જીવન કે એટલી સારી રીતના જીવી શકીએ આપણે સાચું કીધું કે નહી
અને ખાસ કરીને એમાં આપણે આપડી હેલ્થની કેર કરવી પડે સૌથી પેલા કે જેથી આપણે વ્યવસ્થિત હલન ચલન કરી શકીએ સિનિયર સિટીઝન લાઈફમાં ફરી ફરી શકીએ મંદિરે જઈ શકીએ પ્રવાસ કરી શકીએ કારણ કે યંગ એજમાં તો આપણે પૈસા મેળવવા માટે આપણે અડધી જિંદગી વેડફી દઈએ છીએ પછી એવું વિચારીએ કે પછી કરશું પછી કરશું અને ત્યાં સુધીમાં આપણે આપણી હેલ્થની કેર નહીં કરીએ તો પછી શું ફાયદો એટલે સૌથી પહેલા તો આપણે અને જે અત્યારે જે વૃદ્ધો છે એ લોકો પણ આપણે જોઈએ કે ગમે તે એવું નથી મતલબ એ લોકોને દરેક વસ્તુ ઉપ કંટ્રોલ છે કે આ નહી ખવાય આ નહી ખવાય પણ અત્યારનું યંગ એજ એવું છે કે દેખા દેખીમાં સ્ટેટસ લગાવે છે કે અમે આ હોટલમાં ગયા હતા અમે આવું કર્યું તેવું કર્યું જે બધું ટેકનોલોજી મોબાઈલ છે દેખાદેખી છે એના કારણે પણ ઘણા યંગ એજ પછી પાછળ પડી જાય છે અને બધું દેવું કરી નાખે છે દેખા દેખી ના ચક્કરમાં કે આની પાસે છે મારે આમ કરવું છે લોન ના ચક્કર માં પણ પડી જાય છે એટલે આપણે આપણા વૃદ્ધો વડીલો પરથી શીખવું જોઈએ કે એ લોકો કેવું જીવતા હતા કેટલો કંટ્રોલ હતો ખાવા પીવામાં પછી દરેક વસ્તુમાં કઈ કોઈ વાર કઈ વસ્તુ ના હોય તો ચલાવી લેવું જોઈએ પછી દરેક સમયમાં જેવી પરિસ્થિતિ હોય તેવી મતલબ આપણે મેચ થઈ જવું જોઈએ મને આના વગર નહી ચાલે મને આ હોય તો જ ચાલે એવું નહીિ હોવું જોઈએ બધી સ્થિતિમાં સેટ થતા આવડવું જોઈએ તો જ એ પોતાનું જીવન જીવી શકે બરાબર ને
બરાબર એકદમ બરાબર કીધું આપડે બહ બધું શીખવું જોઈએ આપણા વડીલો પાસેથી એ લોકો એ લોકોને વૃદ્ધ જીવન કેટલું જીવે મેં મારી સાસુને કાલે જ કેતી હતી કે તમે આટલા એજમાં આવીને આટલા તમારી ઉમર થઈ ગઈ છે તો ભાઈ તમે કેટલી સારી રીતના કામ કરી શકો છો મેં મારી આટલી એજ થશે તો મેં કેવી રીતના કામ કરશું આપણે તો ચાલો જે જોબ કરતા છે પણ આપણાથી એટલું નથી થતું મારા સાસુ કેહેતા કે અમે જયારે તમારી ઉંમરમાં હતા ને તો એટલું બધું કામ કરતા અમે પાણી ભરવા જતા હતા કુવાથી પાણી લાવવાનું હતું તો હવે તો તમારે તો એ બધું કરવાનું બી નથી તો બી આપણે મેન્ટલી ફિઝિકલી એટલા બધા એમ સ્ટ્રેસમાં હોઈએ છે કે આપણે આ બધું જોતા જ નથી કે એ લોકો લોકો બી એ લોકોની લાઈફ કેટલી સારી રીતના જીવી હતી આપણે બહુ બધું શીખવા જોઈએ એ લોકો પ્ર્ય ને એ જ કે તમે જેવું કીધું ખાવાનું એ લોકો ખાવાની વ્યવસ્થા બી કેટલી સારી રીતના રાખતા અને જેટલું ખાવા નિયમ હોય એટલું જ ખાવાનું હમણાં અડધો રોટલો હોય તો અડધો જ રોટલો ખાતા એટલે એ લોકોની એ એનાથી એ લોકોની શારીરિક બીમારી બી દૂર રહેતી એ લોકો બીમાર ના પડતા પણ હવેનો જમાનો કેવો છે કે આપને બધું ખાવાનું બી એકદમ શુદ્ધ નથી મળતું એના બી આપણે આપણે એમ કે ને કે હમણાંથી જ વડીલ અવસ્થામાં ચાલતા જાય કે આપણે એમ લાગે કે હમણા થી જ આપણે ડોસા થઈ ગયા છે તો એજ આ કારણો છે આ બધા કે આપણે જલ્દી થી જલ્દી ડોસા થઈ જાય એવું લાગે છે પણ એક બીજું વસ્તુ છે કે આપણે અગર વૃદ્ધ જીવન સારી રીતના વિતાવું હોય તો આપણે હમણાંથી જ આપણી થોડી થોડી એક્સરસાઇઝ ચાલુ કરીએ થોડોક વ્યાયામ કરે થોડુંક રોજ ચાલવા જાય શુદ્ધ હવા ખાઈએ આ બધું ખાઈએ તો કદાચ આપણા આગળનું જીવન સારું હોય ને આપણે આપણે થોડુંક આદર આપીએ તો એ જોઈને આપણા બાળકો બી આપણને આદર આપશે આ બધું કરશું તો કદાચ આપણું એમ કેને દેશમાં બી થોડુંક વૃદ્ધિ થ આપણા આજુબાજુ સોસાયટી છે તો સોસાયટીમાં છોકરાઓ બી શીખશે એ બધું જોઈને આપણે એક છોકરુંને કહી ને એક છોકરુંને શીખવીએ તો એ બીજાને ક કે અમે તો આવું કરતા છે તો તું કેમ નથી કરતો તો આ બધું એ લોકો સારી રીતના જોઈ અને કરે તો આ બધું આપણે ધીરે ધીરે એ લોકોમાં લાવવાનું પ્રયાસ કરવો જોઈએ તો ચાલો આપણે ફરી કોઈ વાત પર સારી રીતના વાત કરશું સારું હાને
આવજો